હલો.
હલો નમસ્તે, કોણ બોલે?
નમસ્તે, અવાજ આવે છે મારો?
હા આવે છે.
કેમ છો મજામાં?
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં, તબિયત પાણી? તબે તબિયત પાણી સારા સારા ઓકે. સ્કૂલેથી આવી ગયાં?
હ બસ હમણાં જ આવી.
હા, કેવો રહ્યો આજનો દિવસ?
બસ સરસ છોકરાને ભણાયા? અરે જો હોમવર્ક બી સરસ કરે છે.
તો મારો સન કેવું છે તમારાં ક્લાસ
બસ બસ તમારો સન ટાઈમે આવી જાય છે તમારાં એમાં પ્રેયરમાં પ્રાર્થનામાં સરસ બેસે છે. ક્લાસ ટાઈમ થાય ક્લાસમાં આવીને બેસી જાય છે.
અને ભણવામાં કેવો છે?
બસ ભણવાનું તેનું ગણિત, વિજ્ઞાન છે એમાં ધ્યાન થોડુંક ઓછું છે ગુજરાતી, પર્યાવરણ તેમાં સારું રહે છે.
ઓકે. તો શું તમને લાગે છે હા બોલો.
શે ને થોડું ગણિત છે, વિજ્ઞાન છે એમાં થોડું વધારે શીખવાની જરૂર છે. તેને તમે ઘરે બેસાડો થોડીવાર.
હું તો કઉ છું, પણ હવે ઘરે તો કેવું છોકરાઓ ઘરે આવે, એટલે આઝાદ
હા, સ્કૂલમાં તમે સરસ લખીએ છે.
લખવાનું તો, ઘરે હોમવર્ક સારી રીતે કરી દે છે. પણ તમને શું લાગે છે? એને ટ્યુશન ની જરૂર છે?
ના, એવી કઈ અત્યારે ટ્યુશન ની જરૂર નથી, જે સ્કૂલમાં કરાવએ, અમે એ તમે ઘરે બી થોડું એને વધારે એને ભણવાનો થોડો ટાઈમ એવો રાખો કે કલાકે. બેસે એ ટાઈમે કે તમે પાંચ થી છ રાખો કે છ થી સાત રાખો? એટલે ઉઠીને, તમે બપોરે સુઈ જાય તો, ઉઠીને તમે એ ટાઈમેને બેસાડો એટલે થોડો. રિલેક્સ હોય, થોડો. સ્કૂલે થી આવીને, થોડો થાકેલો હોય, તો થોડો ઊંઘી ઉઠે તો એને ગમે ખરું ભણવાનું.
બરાબર.
હ, અને એને થોડો ફોન. બો છે, આપણને એ પેલું ફોન ફોન કરે ને, તો કોઈ વાર કેવું કે ક્લાસમાં એનું ધ્યાન હોય છે. પણ કોઈ વાર એ બાજુમાં છોકરા હોય, એની સાથે વાતો કરવા બેસી જાય છે.
મસ્તી વધાર કરતો હશે ને.
હા, બઉ મસ્તી કરે છે, એમ છોકરા જોડે વાતો. લાગે, વારે ઘડે વોશરૂમ જવું હોય, કા તો પાણી પીવું હોય ને.
નાસ્તો બરાબર કમ્પ્લીટ કરે છે ને?
હા, નાસ્તો કરે છે, પણ હા કરે છે, પણ કોઈ વાર પેલું હોય. હોય કે, ચણા હોય, એ બધું નથી ખાવું હતું, પણ મેં એને શીખવાડયે છે કે આ બધું હેલ્દી ફ્રૂટ. કેહેવાય કે, ફળ છે, ફળ છે, એમાં આવે, રોટની શાક છે.
પછી ભાત છે, કે ખીચડી છે, એવું બધું બી હેલ્ધી ફૂડ કહેવાય, જંક ફૂડ કે જેમ. કે ચીઝ છે, પીઝા છે, એ બધું થોડું ઓછું ખાવાનું બેટાટા કે, પડીકા નહી ખાવાના, એમાંથી આપણને પે માં ઇન્ફેક્શન થાય.
એ બી અમે શીખવાડીએ છીએ, એટલે થોડુંક એનું. માઇન્ડ એ થાય છે કે, ના મારે આજ વસ્તુ ખાવાની ક્યાં નહી ખાવાની, એટલે થોડું થોડું. ખાઈ ભી લે છે.
બરાબર, બરાબર. એટલે શું? તમારે ત્યાં સ્કૂલમાં. આવી રીતના શીખવાડવામાં આવે છે? બાળકો ને.
હા, કે આપડે હેલ્ધી ફ્રૂટ ખાવાનું, અત્યારે છોકરાઓને કેવું છે, કે પડીકા ઉપર વધારે એ હોય છે, કે પીઝા છે, પડીકા છે, એમાં બધું બહારનું ખાવું હોય છે, ઘરનું ખાતા જ નથી, અત્યારના છોકરા. તમે બહાર થી લઈ આપો, તો એ ખાવે, પણ ઘરે તમે બનાવો, કે મમરા છે, કે આ એવું નથી ભાવતું, છોકરા ને.
હા, અને સ્કૂલમાં એ પણ શીખડવામાં આવે છે. કે સારી ટેવ કોને કહેવાય? ખરાબ તો તે.
હા, હા, એ સવારે ઉઠીને. તમારા છોકરા સાથે કે પેલું આમ લડાઈ એ કરે, એને બેડ મેનેજ કેવાય. ભાઈ, આવું નઈ કરવાનું, અમે એને શીખવાડે કે, આવી રીતે તમારે ક્લાસ ચાલુ હોય, ત્યારે આવી રીતે વાતો નહીં કરવાની. કે બીજા સાથે લડવાનું નહી, લંચ નો ટાઈમ હોય, તો લંચ આપે મળીને કરીએ. કે બીજા જોડે કેવી રીતે વ્યવહાર કરીએ. શિસ્ત માં રહીએ કે, વોશરૂમ જવાન હોય, તો અમે એ લોકોને લાઈનમાં લઈ જઈએ, કે કોઈને વાગી ન જાય, પડી બી ની જાય. અને એ લોકોને બી એવું શીખવા મળે, કે ના આપડે આવું શીખવાનું છે.
બરાબર, બરાબર.
ઘરે બી એવું શીખવાડવાનું કે હેન્ડ વોશ કરવા બેઠ આપડે અહિયાં વોશરૂમ અગાડી જવાનું કે અહં એમાં જવાનું
બરાબર
હા
હા
અને જમવા બેસે તો આપડણે હેન્ડવોશ કરવાનું કહીએ કે ભાઈ હેન્ડવોશ કરો
અને શું સ્કૂલમાં તમે એ રીતના શીખવાડો છો. કે પોતાનું કામ જાતે કરવાનું
હા અમે એ બી કહીએ છ છેીએ કે ઘરે હઈએ કે આપે સ્કૂલ માં હઈએ પણ ઘરે હઈયએ તો બી ઘરે જઈને આપડી બેગ આપ મૂકીએ પછી આપડા કપડા બદલીએ હાથ મો ધોઈએ ફ્રેશ થઈ પછી જમવા બેસીએ હાથ ધોઈને પછી એવી રીતે સ્કૂલ માં બી આવે તો સ્કૂલ માં બેગ આપડે જાતે લઈને આવીએ કે મમ્મી કે કોઈ બી ટીચર કે કોઈ બી લઈને ના આવે એ આપડે જાતે બોટલ છે બધું આપડી જાતે લઈને આવવાનું. એટલે સીધું ક્લાસ માં જઈ આપણી જગ્યા એ મૂકીને પછી જ બેસવાનું
ના એટલે હ હા ના એટલે શું છે. કે એ સ્કૂલે થી આવે ને એટલે યુનિફોર્મ ચેન્જ કરે ને એટલે યુનિફોર્મ ઊધુ નની હોય એટલે છતું કશે એમાંથી બેલ્ટ કાઢી ને એની જગ્યા જગ્યા લટકાવશે અને પછી
હા
તો મશીન ની ઉપર બાથરૂમમાં જઈને મૂકી આવે છે એટલે મેં કીધું આ ચેન્જ અચાનક કેમનો આવ્યો એનામાં એટલે મેં તમને પૂછ્યું કે તમારે ત્યાં આ રીતના થાય છે એમ
હા પીછે કે જેવું આપડે શીખવાડે છે એવું જ છોકરા શીખે છે કે આપડે આવવું કરીએ તો છોકરા બી આપડી જોઈને એવું જ નકલ કરે કે આપણને આપડા મોટાઓ શીખવાડે છે.
ના ઘણું સારું સ્કૂલમાં શીખવાડે છે એ તો હું જોઉ છુ છેલ્લા અઠવાડિયા થી મારા સન ઉપર બઉ ઘણો ફેર પડી ગયો એમ જે ધમાલ પણ થોડી ઓછી થઈ ગઈ છે અને કેવું કે તમે આજે શિસ્ વિશે શીખવાડો છો કે પોતાનું કામ જાતે જ કરવાનું શીખવાડો છો એ બધું અત્યારે હું અઠવાડિયાથી જોઉ છું. કે એ બધુ એના પગલે ચાલે છે તમે જે સ્કૂલ માં શીખવાડ્યું જો બેગ હ સ્કૂલે થી આવ્યો એટલે બેગ માંથી પાણી ની બોટલ કાઢી ને એની જગ્યા એ મૂકે છે. લંચ બોક્સ કાઢીને ધોવા મૂકી દે છે બેગ એની જગ્યાએ મૂકી દે છે. બૂટ પણ કાઢીને વ્યવસ્થિત મૂકીદે છે. યુનિફોર્મ પણ કાઢીને ધોવામાં મૂકીદે છે. અને સરસ હાથ પગ ધોઈને તૈયાર થઈને નવા કપડાં પહેરી અને માથું ઓરીને તૈયાર થઇ જાય છે.
હા વેરી ગુડ બોય છે આપણો સન તમારો
હા
હમ બસ એને ખાલી બીજા વિષયમાં મહેનત ની જરૂર છે. પર આપરુ ઇંગ્લિશ છે ગણિત છે એ બધામાં થોડુ વધારે ધ્યાન આપવાનું કે બીજામાં થોડુ એના ટક માર્ક બી સારા આવી શકે આગળ જઈને એમાં થોડુક ધ્યાન આપવું પડે એ તમે થોડુક એને છે ને મોબાઈલ બહુ નહી જોવા દેવાનો કારણ કે એ બધુ જોવે છે ને એ પછી એમા એનુ વધારે ધ્યાન જતું રહે છે કે આવું જોવે તેવ જોવે એમાં રીલ્સ શો જોવે છે અત્યારે છોકરા?
હા એટલે જ મેં તમને ફોન કર્યો કે ભાઈ લાઇ અત્યારે ટ્યુશન મે એને ટ્યુશન મૂકી જ દીધો છે. એ અત્યારે ટ્યુશન ગયો છે એટલે મે કીધુ એ ન નથી ને એટલે લાવ હું એને સ્કૂલ ના ટી ટીચરને ફોન કરી દઉ કે ભઈ કેમનું છે એને ભણવાનું એમ.
હા
તો હું ટ્યુશનમાં એ રીતના ટ્યુશન ના મેડમને વાત કરું ને કે ભઈ એને આ સબ્જેક્ટ થોડો કાચો છે તો તમે એને એ રીતના એનામાં થોડું ધ્યાન આપજો વધારે.
હા એને પછી ક્લાસ માં બી એવું પ્રશ્ન પૂછું કે ભાઈ આ પ્રશ્ન નો શું જવાબ છે? તે તરત હાથ ઊંચો કરશે અને તેનો જવાબ બી આપે એને થોડું ગભરામણ એ લાગે. કે મને બીક લાગશે પણ જવાબ તો આપે જ છે કે એને ઉભા થવાનો કે મારે જવાબ આપવાનો છે એ ઉભો તો થઈ જ જાય છે. કે લાઈ મારે જે શીખવાડ્યું છે એ બોલે તો છે જ
બરાબર બરાબર તો ઘણું સારું ઇમ્પ્રુવ કેવાય ને એનામાં એટલું.
હા એને ભૂલ પડે તો બી એ સુધારી દે છે કે મારે આના વખતે આ કેવાનું છે એ ભૂલી જાય કોઈ વાર. કે આ બોલવાનું છે નહી બોલાય જાય છે એનાથી. પણ કંઈ વાંધો નહી એ જેમ જેમ એ શીખશે એમ એમ એને પડી જશે. બોલ ઉભો થઈને બોલે છે એટલું બઉ છે કે ભાઈ એ શીખે છે.
હા એટલે હું એને ઘરે તો શીખવાડતી જ હઉં છું કે ભાઈ બેટા તને જો ક્યાં ના સમજાતું હોય કે તને દીદી તને મેડમ પૂછે. પ્રશ્ન ના જવાબ કે ગમે તે તો તને આવડતું હોય ને તો તું તરત આંગળી ઊંચી કરીને ઉભો થઈને બોલી લેજે અને ના આવડતું હોય. તો ઊભો થઈને મેડમને પૂછી જોજે કે મેડમ મને આ નથી આવડતું. તો કેવી રીતના કરવાનું મેડમ બેઠા જ છે શીખવાડવા માટે જો
હા એને હું કઉ છું કે ગણિતમાં આ રીતે આમ કરવાનુ કે વન ટુ ટેન. કે આવી રીતે બીટવીન આવે કે આવી રીતે આવે તો બી એ શીખવા દઉં છું. અને એ જે શીખવાડી એ તમે ઘરે બી હજી એને હોમવર્ક કરાવશો બીજી વાર લખ લખાવશો એટલે એનું રિવિઝન થશે એને એટલે થોડું માઈન્ડમાં ફિટ એ થઈ જશે કે મારે આ કરવાનું છે એટલે તરત એને આપડે પૂછીએ તો તરત જ એ આન્સર નો જવાબ આપી દેશે.
બરાબર બરાબર
અને હવે એક્ઝામ આવે છે એટલે થોડું વધારે ટાઈમ આપજો એના માટે કે સ્કૂલે થી આવે પછી બેસાડો પછી અને રાત રાત્રે બેસાડો કલાક. પછી એ સુઈ જાય ત્યારે આપણે એને ફરી રિવિઝન કરાવી કે આજે તને મેડમ એ સ્કૂલમાં શું? કરાયું તારા ફ્રેન્ડ જોડે શું કર્યું શું લખ્યું? એટલે એને તરત બોલ્યા કરે કે મારે આ વસ્તુ કરવાની છે.
બરાબર હા એ તો હું એને પૂછતી જ રહું છું કે આજે તને સ્કૂલ માં શું ભણાવ્યું? આજે તું આ લંચ લઈ ગયો હતો તો તને મેડમે શું કીધું? કે તારા ભાઈબંધો જોડે તે આજે શું ધમાલ કરી, મસ્તી કરી. ચાલુ ક્લાસ મસ્તી તો નતો કરતો ને એ બધું તો હું એ રોજ ડેલી પૂછું છું.
હા
અને પછી બી આઈને એ બી આ બેસી જ જાય છે એનો તો કોઈ બહુ એ નથી બસ બીજા છોકરા ધમાલ હોય એટલે આ છોકરા ને થોડું વધારે પાછું ધમાલ શીખી જાય બીજું કઈ નહી
હા ધમાલી છોકરા ભેગા થાય એટલે ધમાલ જ કર્યા કરે મેડમ
હા ના એટલે જ મારે તમને ફોન કરવાનો જ હતો ને તમારો ફોન આવી ગયો કે મારે કેવા માટે ફોન કરુ કે થોડું એને ધ્યાન આપજો બાકી તો બધું બરાબર છે.
હા પણ મારે તમને એવું કેવું છે કે જે છોકરા ધમાલી હોય ને એનાથી એવું હોય ને તો એને થોડો અલગ બેસાડજો જે ડાયા છોકરા છોકરા હોય હોશિયાર હોય એવા છોકરા જોડે બેસ સાડ જો એટલે થોડી ધમાલ ઓછી કરે.
ઓછી હા, હા ચોક્કસ.
કારણ કે જો ધમાલી છોકરાઓની જોડે બેસશે ને તો એ ધમાલ જ કરશે.
બરાબર ના ના હું ધ્યાન આપીશ અને તમે બી એને ઘરે થોડું અવી રિવિઝન કરાવજો એક્ઝામ આવે છે તો તેના માર્ક્સ બી સરસ આવશે.
ચોક્કસ ચોક્કસ હા પછી કઈ બી એવું કમ્પ્લેન કે એવું હોય તો મને ફોન કરજો, ચોક્કસ.
ઓકે, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.